ઓમ
હેલો કેમ છો ઘણા દિવસ પછી ફોન કર્યો તમે
હું તો એકદમ મજામાં છું તું કેમ છે હું તો બસ છે ને આજના ન્યુઝ જોતી હતી તો મેં કીધું બલાય આવીશે ભ ફોન કરીને પછી આપડે ચર્ચા કરીએ કેમ કે તમને ખબર જ છે કે રોજગારી માટે તો કરિયર અને ટ્રાન્સફર વિ આપણે વાત કરવાની છે તો બધ તને કહવ એમ
અરે વાહ આ તો બહુ સરસ અને મહત્વનો ટોપિક છે શું તે શું તું ન્યઝ જોતી હતી
હા મેં હું જોતી નથી કે છે ને અત્યારે બે હજાર છવ્વીસ ની દુનિયામાં આપડણે કે કઈ કઈ નોકરીઓ છે કે અ જે ટાઈટલ સૌથી મોખરે હોય અને સૌથી એને વધુ કમાણી આપે તો મને એમ થું કે લાઈ હું જોઉં કે કેમાં આપણે હાએસ્ટ કમાણી કરી ને એવી જોબ હાએસ્ટ હોય તો મેં કીધું એવી હાએસ્ટ જોક લીધું પ્લાનિંગ કરી તો આપણને ખબર હોવી તો જોઈએ ને કે માર્કેટમાં કઈ તરફ જવું કે શું ચાલી રહ્યું છે તો મેં કીધું લાવ તને કવ એમ
હા એ વાત તો એકદમ બિલકુલ સાચી જ છે કે જો ગ્લોબલ લેવલની વાત કરી તો કંપનીમાં હંમેશા ટોપ પર જ રહે તેમની રજીિસ્ટ્રેશન અને ડીલરશીપના કારણે કરોડો નો બિઝનેસ કરે એટલે એ પેકેજ પણ સૌથી અ મોટું હોય છે એ તો તને ખબર જ છે ને
હા સાચી વાત છે એ તો બ એ તો સદા બહાર છે પણ જો ટેકનોલોજી માં અત્યારે જે આપડે મોટો ઉચારો આવ્યો છે ને અ તે જોઈએ ને તો એમાં એઆઈ ને પછી આપડે જેમ કે મશીન લેંગ્વેજ ને એઈ બધું એના હે ને દબદબો બહુ વધી ગયો છે અત્યારે તને ખબર છે ને કે એઆઈ નો તો અત્યારે આમ વધારે તો યુઝ નહ બધું વધી ગયું છે એટલે એને ઈ રીતે એને એન્જિનિયરિંગ્ ને એ બધું પણ વધી રહ્યું છે એને
હા ચોક્કસ અત્યારે તો હેને એ આઈ વગર તો કોઈ ઇન્ડસ્ટ્રી ચાલતી જ નથી મોડલ ભવિષ્યની ગણતરી કરતા એગલોગીરીથમ બનાવી શકે છે. તેમની ગ્લોબલ ડિમાન્ડ અને સેલેરી આસમાને છે એવું કઈ મેડિકલ ફિલ્ડમાં પણ છે તને ખબર છે એ તો
હા મેડિકલ ફિલ્ડની તો વાત કરીએ તો આપડે તો જેમ અને કાર્ડિયો એની જગ્યાએ છે ને એઆઈ પણ ન લઈ શકે એનું તો તેમનું હોય ને મેડિકલ અને મેડિકલ નોલેજ અને ચોકસાઈ હોય પછી આપણે દર્દી નો જીવ બચાવવાની જવાબદારી હોય એટલે એ એના કારણે હ ને આપડે વિશ્વમાં વધુ કમાણી કરતા તોવે કેમ કે આપડે પ્રોફેશનલ્સ માં આવે છે ને એટલે.
એકદમ સાચું છે કે આ સિવાયના ડેટા સાયન્ટિસ્ટ આ ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સ પણ ખૂબ કમાય છે. પણ હું આજના ડિજિટલ જમાનામાં એક વાત આપણે ખાસ યાદ રાખવી જોઈએ કે ભલે આપડે કરેલ ની ગમે તેટલી વાતો કરીએ
હા એ તો વાત છે. પણ તને ખબર છે કે આપડા ભારતમાં અત્યારે જોઈએ તો બે બેરોજગારીનું પ્રમાણ બહુ વધી રહ્યું છે શિક્ષિત તો છે યુવા લોકો યુવા વર્ગ છે. વિકસિત હોવા છતાં પણ ઈ અત્યારે બેરોજગાર છે જે જેમ કે એને બી બીએડ કરેલું છે જે વ્યક્તિ એ ઈ લોકો એમ એ કરેલું છે માસ્ટર કરેલું છે ને તોય પણ એ ઈ વર્ગ છે ને અત્યારે બેરોજ છે અને અમુક લોકો જે અમુક વર્ગ ઈ આપડે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યું છે અને એમાં પણ અ ઘણા બધા પ્રયત્ન કરે છે અમુક અમુક ને તો સફળતા પણ મળતી નથી એટલે ઈ ઈ રીતે પણ હેને આપડે ભારતના યુવા લોકો પણ બેરોજગાર છે તો તારું શું કેવું આ બેરોજગારી વિશે
યાર એ વાત તો સાચી જ છે તું તો ખાલી બીએ ને એમ એ ની વાત કરેશ એ ને તો પીએચડી કરેલા ને કેટલું માસ્ટર કરેલા એના ઉપર પીએચ ને બધું કરેલા હ એ લોકોને પણ સારી પાંચ દસ હજારની જોબ પણ અતારે ગવર્મેન્ટ સરકાર દ્વારા ના મળતી કોઈ પણ એક જોબ માટે લાખો ફોર્મ ભરવામાં આવે તેમાંથી માન દસ થીને પંદર સિલેક્ટ કરવામાં આવે
હા એ તો તું વાત જ ના કર અને ઈ ય તું જોઈ લે કે આ આ જેના આપણે ગુજરાતમાં ગુજરાતમાં તું જો એક એવી ભરતી આવે જેમ કે પોલીસ કોન્સ્ટેબલ હે તો એવી એક ભરતી હોય કે ઈ જોઈએ ને તો એ ખાખી નો રંગ જ કંઈક અલગ છે. અને એના વિશે હું તને વાત કરું ને તો તું જોવ કે અમે અમારા શહેરમાં હે ને તું જયારે એ ભરતી હજી તો આયવી હોય ને નોટિફિકેશન તા એને આ બધા એને ક્લાસીસ ચાલુ થઈ જાય અને જો ક્લાસીસ કર્યા હોવા છતાંય ઘણા ટાઈમ થયા બિચારા મહેનત કરતો હોય અને તો પણ એને આ રીતે એ નિષ્ફળતા મળે અને એમાં પણ હે ને પંદર પંદર લાખ ફોર્મ ભરાય અને બાર હજાર બાર હજાર કે દસ હજાર ની એવી ભર તી આવે અને એટલા લોકો સફળ થાય. એટલે આ રીતની આપડી પરિસ્થિતિ હે અને નાનું એવી જોકે અ નાનું એવી પણ સરકારી નોકરી આવે ને ગમે તે કન્ડેક્ટર ની હે કે ગમે ઈ તો પણ ઈ વર્ગમાં એટલા લાખોની સંખ્યા માં જ ફોર્મ ભરાય છે. એટલે ઈ બાબતે આપણે જોઈએ ને તો આપણને ખબર પડે કે આપે ઈ યુવા શિક્ષિત વર્ગ હે ને ઈ પણ ઘણો બેરોજગાર હે તો જ એટલા ફોર્મ ભરાતા હોય ને
હા યાર એ વાત તો તારી સાચી જ છે કે અત્યારે બેરોજગારી કેટલી વધી ગઈ હે કે જે વ્યક્તિ કઈક કામ કરવા માટે સમક્ષ ઈચ્છા હોય પણ તોય પણ તેને યોગ્ય રોજગાર મળતો નથી. અને ક નથી નોકરી કે નથી કે ધંધો મ સરખો થાતો કે કેમા કમાણી નું કામ પણ અતારે શોધી શકતા નથી. જેના લીધે હેને એમને માનસિક ત્રાસ વધે હે. અને બેરોજગારી ના તો મુખ્ય કારણો તો હેને વસ્તી વધારો હે. એક તો શિક્ષણ અને કુશળતા નો અસંગતતા હે પછી ઉદ્યોગ અને રોજ અ રાજની તકો નો અભાવ હે. એક તો ખાસ આર્થિક મંદી. અને ટેકનોલોજી ના કારણે પણ કેટલીક નોકરીઓમાં ઘટાડો થયો છે એ તો તને ખબર જ છે ને?
હા યાર એ તો વાત જ તારી હાચી હ બે અ ટેકનોલોજી માં તો તું જો ને તો બહુ ઘટાડો થ્યો. એમાં ઈ ઈ જોઈએ કે આપડે એ આઈ એવું ને તે પછી તો આમ અમુક ક શિક્ષક જે સિખડાવતું તું ને ઈ હવે આપડે એ આઈ શીખડાવે હે. અટલે ઈ રીતે પણ આ બધી બેરોજગારી ઉપર હે ને એની પણ ઓમ જોઈએ ઓમ જોઈએ તો એના ફાયદા પણ છે ને ઓમ જોઈએ તો એના માટે નુકસાન પણ છે. કેમ કે ફાયદો આપ ણે ઈ હે કે એમાંથી આપણને બધું મળી રહે છે અને નુકસાન ઈ હે કે અમુક આપણે ગેરસમજ જે આપણે આપણે જાતે આપણે વિચારી નથી શકતા કે આપડે શું કરવું ઈ ટોપિક વિશે. અને આપડે ઈ બધું હે ને એ આઈ ને પૂછી હી કે આ વસ્તુ આપડે નથી કઈ કરવું એને ખાલી પૂ આપણે ખાલી પૂછી લેવું હે માઈક્રોફોન કરીને એટલે ઈ આપણને બધો જવાબ દઈ દે. તો એના રીતે પણ આપણી મગજની જી કઈ પણ જી અ વિકાસ હોય ઈ પણ જો કે ઓ મ રુંંધાવા લાઇ? ગ ગયો છે. તો તારું શું કેવું એના માટે
એ વાત તો તારી સાચી જ છે કે બેરોજગારી ઘટાડવા માટે છેને કા તો કુશળતા અને વિકાસની તાલીમ હોવી જોઈએ અને નવા ઉદ્યોગો અ અને સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન મળવો જોઈએ. અને સ્વરોજગાર માટે લોન અને સહાય ની યોજ નાનું ઓ યોજના કરવી જોઈએ સરકાર ને. અને શિક્ષણ અને રોજગારી રોજગાર લક્ષી બનાવવું જોઈ. અને સરકાર ને ખાસ કરીને હે ને ખાનગી ક્ષેત્ર માં વધુ રોજગારની તકો ઉભી કરવી જોઈએ જેન થી ઘણું બ ધો અ ફેરફાર આપણને જોવા મળે.
હા એ તારી વાત સાતી એ સાચી છે અને ઈ સ્ટાર્ટઅપ અને બિઝનેસ નું તો તને ખબર જ છે કે આપડે હવે એવું કરવું જોઈએ કે યુવા વર્ગ હોય ને એને નોકરી શોધવા ન શોધવા ન જવાય નોકરી શોધવાના બદલે હને એને ના ટો નાનો મોટો હે ને બિઝનેસ શરૂુ કરવો જોઈએ કેમ કે જે આપણેે આપડી જાતે બિઝનેસ કરશું તો ભલે એ એક નાનો હોય પણ ઈ બે વરસ પછી એ એ બિઝનેસ માં હે ને આપણનેો પ્રોફિટ થાય કેમકે ઓમ આપડે જો જોબ કરતા હશુ ને તો એમાં એટલું સક્સેસ આપણને ના મળે એમ. તો આપડા ઘરનું કોઈક પણ આપણો જ જાત નો નાનો બિઝનેસ કરીએ તો વધુ સારું. તારું શું કેવું ઈ બાબતે?
યાર, તારી આ વાત તો એકદમ સાચી પણ હાલ કેવું થાય હે તને ખબર હોય તો કે ખુલ્લી બેરોજગારી માંને હે વ્યક્તિ ને કોઈ પણ પ્રકારનું કામ એટલું જલ્દી મળતું જ નથી અને મોસમી બેરોજગારીમાં કેવું થાય કે વર્ષમાં અમુક સમય ખેતી કામ કરવાનું હોય તો એ ખેતી કામમાં પણ એટલું બધું કંઈ ખાસ મળતું નથી અને શિક્ષિત હોવા છતાં પણ લાયક લાયકાત પ્રમાણે આપણને નોકરી નથી મળતી અને જ્યાં જરૂર કરતા વધ લોકો એક જ કામમાં જોડલા હોય તો કેટલાક લોકો ના હોય તો પણ ઉત્પાદન પણ ખાસ અસર પડે તો પણ આપણને એટલું બધું કઈ ખાસ કામ મળતું નથી
એ વાત તો તારી સાચી છે પણ એક વાત હું તને કહ કે છે ને એક પાસો આપડે જોઈએ ને તો એક એવું પણ છે કે આપડે ઓમ પણ ભારતમાં દિવસે દિવસે હને વસ્તી હને વધી રહી છે છે અને એમ જોઈએ ને તો વસ્તી વધવાના કારણે પણ હને અ જેટલી વસ્તી વધશે એની માત્રામાં આપણને નોકરી તો મળશે જ નહી એનું આપણે સર્જન કેવી રીતે કરી શકશું એટલે આ બાબત પણ છે ને એનો મુખ્ય એક પાસો છે કે વસ્તી વધારો છે ને એમાં પણ હે ને આપણે બેરોજગારી નું એક છ પાયલું અંગ છે તને તારું શું કેવું એના બાબતે
હા યાર આ વાત તો તારી એકદમ સાચી જ છે પણ આજે તો મારે યાર બઉ કામ છે તું આપડે હે ને સાંજે તું મને કોલ કર એટલે હું તને હને આપણે આ બાબત પર ડિટેલમાં ચર્ચા કરીશું
હા જો એવું હોય ને તું હું મારી ફ્રેન્ડ ને પણ આપડે ઘરે જ મળીએ તારા ઠીક છે
હા ઠીક છે બાય
મોબાઈલ